હાલો, હાલો મિત્ર. શું તમે મજામાં છો?
હા મિત્ર મજામાંસે તમે કેવાકસોં સારા શોને?
એકદમ સારા ને મજામાં, અ હાલમાં તમે દિવાળીનું વેકેશન કેવી રીત ઉજયવું અને હોળીનું.
હ દિવાળી વેકેશન તો મજા અ હોળીનું વેકેશન તો મજામાં રંગોથી તહેવારથી અ ખ ખૂબ મજા કરી ઘરે મિત્રો સાથે ધૂળેટીનાં દિવસે રંગથી રમવાની મજા આયવી. તમને કે
ઘણી મજાય મિત્ર મેં પણ ઘણી રીતે રયમુ અ આપણે કીએ તો આપણા દેશમાં આ હોળીનો તહેવાર ઘણો સારી રીતે ઉજવાય છે અને તેમાં લોકો ઘણાં બધાં રંગોથી અ એકબીજાને રંગવે છે અને તે સારું પ્રતિક છે અને આપણી ભાઈચારા પણ તેમાં સારી રીતે વધે છે અને તેમાં આપણે ઘણો બધો એન્જોય કરી શકીએ છીએ અને એ પણ વાત છે કે તહેવાર આવાથી એક બી બધાનાં ઘરે ઘરની બધી ખુશીઓ આવે તેને તે તેનો આપણે આનંદ મેળવી શકીએ છીએ તમારે શું કેહવું છે?
હા મિત્ર, આ બધાં તહેવારોથી જ આપડે બ એકબીજાને નજીક આવી શકીએ છીએ બધાનાં હાલચાલ જાણી શકીએ છીએ આ તહેવાર જ છે જેનાથી આપણે દૂર રહેતા લોકો આપણા મિત્રોને પણ આપણે તે તહેવારો બધાં આપડા નજીક લાવી શકે છે તહેવારોમાં આ હોળી, ધુળેટી તહેવારમાં એ રંગનો તહેવાર છે જેમાં આપડા મિત્રો સાથે રંગો રંગોનો મહત્વ સમજીયે છીએ કે એ બહુ મોટો રંગનો મહત્વ છે. જેના કારણે આપડા આપણે જે મિત્રો જે આપણાંથી દૂર રહેતા હોય છે જેઓ આપડી નજીક નથી રહેતા તેઓ પણ એવા તહેવારનાં કારણે જ આપરા આપરે તે તે નજીક આવે છે અને આપરે તે તહેવારને ખૂબ સારી રીતે તહેવાર ઉજાવી શકીયે છે. એ તો તારી સાચી વાત છે કે તહેવારના કારણે આપણે મિત્રો સાથે મળી શકીએ છીએ આપણાં તહેવાર આ બધાં તહેવારનાં કારણે જ આપણે બધી જુદી જુદી તહેવારોમાં વાનગીઓ બનાવવામાં આવે છે એ તો તારી સાચી વાત છે. તમારે ઘરે કઈ કઈ વાનગી બનાવવામાં આયવી આ વખતે? એ.
આ અમારા ઘરે મિત્ર વાનગીઓમાં ગુલાબજાંબુ અ મોહનથાળ અને બીજું પૂરી કરી કેરીનો રસ હતો આવી ઘણી બ વાન અ વાનગીઓ હતી બીજી પણ અને અમે તેનો ખુબ જ સારી રીતે લાભ લીધો અને અ દીવા આ હોળીનુ ઘણું બધું મહત્વ છે તમને ખબર છે કે ભાઈ હોળીમાં હોળી દહન થાય છે અને તેમાં અ આપણા જે પુરાણ પ્રમાણે કે ભાઈ હોલિકાનુ દહન થયેલું અને હલાત બચી ગયલા અને તેનું મહવ ઘણું છે જેમાં આપણે આપની નકારાત્મક વિચારોને બહાર કાઢી શકીયે અને સકારાત્મક વિચારોને સારી રીતે વિકસાવે જેથી કરીને આપણું જીવન સફળ બને અને આપણા ઉચ્ચ વિચારો સારી રીતે વધે
હા મિત્ર હોલિકા દહન નો તો એ સાચું હતું એ કે આપડા તહેવારોમાં પણ આપણા પુરાણમાં પણ હોલિકા દ્રહણ તેની વાત કરી છે હોળી ના દિવસે અમે પણ હોળી નું દહન કર્યું હોલિકા હોળી હોળી ઉજાવી અને તે દિવસ ખુબ-ખુબ મહેનત કરીને હોળિકા બનાવી અને તે તે હોળિકા દહન કરી અને દિવસે દૂર હતી પણ રંગોથી મજાથી ઉજવણી કરી તું એ આ દિવસે શું શું કરી રહ્યું?
અ અમે હોળિકા દહન ના દિવસે સૌથી પહેલા અમારા અમે કહીએ તહેવાર ઉજવીએ તો તેમાં સૌથી પહેલા સૂકા લાકડા લાઇવા અને ઘણા મોટા તેઓ હતા અને પછી એક બોમ્બોનું મોટું જેથી કરીને અમે ત્યાં વચ્ચે ઊભું કરી શકીએ છીએ અમારા બાજુ એવી રીતે પણ ઉજવે છે એટલે અમે આવું કરીએ અને પછી બધાઓ ત્યા પ્રાર્થના કરી અને પછી હોલિકાનુ દહન કર્યું એવી રીતે અમે ખુબ જ સારી રીતે હોલિકાનુ દહન કર્યો અને પછી પોત પોતાના પરિવાર ના જે વડીલો હતા એમને પગે પડવા ગયા અને તેમનો આશીર્વાદ પણ લીધો હોલિકા દહન ના દિવસે અને તેઓનો આશીર્વાદ લઈ અને પછી પોત પોોતાના ઘરે જે અમે વાનગીઓ બનાવી દીધે ખાધી અને બીજાને પણ વેચી આપી જેથી કરીને ભાઈચારો વધે તો આપને એક સૌથી મોટું અ સારી સારું છે અને ભાઈ તમને ખબર છે કે અ હોળી પછી ઘ ઘણા બધા આવતી હોય તો આપણે એક્ષામ માં સારું પફોમસ કેવી રીતે કરી શકીએ અને પરીક્ષામાં કેવી રીતે ઉતીર્ણ થઈ અને પેલો નંબર લાવીએ.
હા મિત્રો તાજી વાત તો એ સાચી છે કે હોળી ધૂળટી ના તહેવારો પછી બધાની એક્ઝામ આવે છે એટલે એક્ઝામ આવવા ના પહેલા એવા તહેવાર હોવાથી આપે એઝામ તરત જ એવા તહેવારોના બાદ વથી આપડે એકદમ પ્રિપરેશન વાચવાની તૈયારી ના કરી શકીએ આ માટેવા તહેવારો ના પછી એક્ઝામ હોવાથી આપણે પહેલાથી જ તેની તૈયારી કરવી જોઈએ અને એમ તો એક્ઝામ ની તૈયારી આપડે પહેલા થી જ કરતી રહેવી જોઈએ અને જે એવા તહેવારો હોય તેના માટે આપણે પહેલાથી જ તેની એક્ઝામ ની તૈયારી કરી શકી કરેલી હોય તો આપડે તે તહેવારોને ઉજાવી શકીએ મનોરંજનથી તેના તહેવારો ઉજવી શકાય અને એવા તહેવારો તહેવાર ઉજવવા માટે આપણે એક્ઝામની પણ ચિંતા એ થોડી કરવી જોઈએ અને તેના માટે આપણે પહેલાથી તેની પ્રિપ્રેશન આપણે પૂર્ણ તૈયારી કરેલી હોવી જોઈએ કારણ કે એવા સમયે જો આપણે તહેવારો અને પરીક્ષાઓ નજીક હોય તે સમયે આપણે તહેવારો પર તો ધ્યાન આપવું જ જોઈએ પણ પરીક્ષા પર પણ ધ્યાન આપ જો જેથી આપડણે એક ટાઈમટેબલ બનાવએ આવા પહેલા આપણે તે સિલેબસ કેવી રીતે પૂરો કરીએ એઝામ ન કે જેનાથી તહેવારોના સમયમાં પણ મને તહેવાર ઉજવવાનો સમય મળે જેથી આ તહેવારોને ધૂમધામથી અને મનોરંજન થી આપડે ઉજવી શકાય. જોવા આપડે એની પેલે એક્ઝામ ની તૈયારી કરેલી હોય તો આપણે તહેવારો સારી રીતે ઉજવી શકીએ ન તો તહેવારોમાં એવું ના થાય કે બીજા બધા તહેવારો ઉજવતા હોય અને આપડે વાંચવા વાટતા હોય જેથી આપણને પણ એવું થાય કે પહેલાથી જે પરીક્ષાની પૂર્ણ તૈયારી કરેલી હોય તો સારું આ માટે પહેલાથી જ એક્ઝામ ની તૈયારી કરેલી. હોવે જે મિત્ર.
હમ્મ તમારી વાત સાચી છે. અ બીજી વાત એ બી છે કે આપણા દેશમાં ઘણા બધા તહેવારો છે બીજા પણ જેવું કે મકરસક્રાંતિ ગુડી પાડવો અને દિવાળી અને બીજા બી તહેવારો છે જેથી કરીને આપણે ઘણો એન્જોય કરી શકીએ છીએ અને આ આપણે મકરસક્રાંતિ ના તહેવારો તમને ખબર છે કે પતંગ ચગાવે છીએ જેમાં ઘણો બધો આપણને આનંદ મળે છે અને તેમાં દોરી વડે પતંગને બાંધવામાં આવે છે અને તેને આકાશમાં ઉડાવવામાં આવે છે તે પણ ઘણું બધું સારું છે અને તે સૌથી વધારે ગુજરાતમાં ફેમસ છે અને તે લોકો ઘણું બધું ઉજવે છે. અ શું તમે? તમે આના વિશે વધારે કોઈ માહિતી આપી શકો.
હા મિત્ર ઉત્તરાયણ એ આપણા ગુજરાતીઓ ગુજરાત માટે ફેમસ છે કેમ કે ગુજરાતમાં જ તેનો વધારે પ ઉપયોગ કરવામાં આવે છે આથી અ ગુજરાતમાં ઉત્તરાયણ વધારે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ ના સમયમાં અ ઉત્તરાયણ ના સમયમાં અમારે ત્યાં તો તલના લાડુ બનાવવા આવે છે. બધાને બધાને આપવામાં આવે છે કેમ કે ઉતરાયણના દિવસે તલના લાડુ ખાવાના સારા હોય છે અને તે એક હમ્મ. સારી બાબતી છે અને તે ગાયોને પણ ખવડવામાં આવે છે તલના લાડુ થી અમારે યહાં ત્યાં તો ઉતરાયની હહ. સવાર સવારના ઉત્તરાયણ ની તૈયારી કરવામાં આવે છે અને તલના લાડુ ખાવાથી અમારો તો અહિયાં દિવસ ચાલુ થાય છે ઉત્તરાયનો તમારે ત્યાં ઉત્તરાય ના દિવસે શું બનાવો? ભાવે છે.
અ અમારા ગામ બાજુ એક બોર્ડર પર લાગી જાય છે તો અમારે ત્યા મકરસક્રાંતિ ના દિવસે સવારે જો મકરસક્રાંતિ ના મકર ના લાડુ બનાવવા આવે છે અને તેને સૌથી પેલા અ અમે અ અમારા પશુને ખવડાવે છીએ અને અમારા ભગવાન પાસે પણ મૂકીએ છીએ અને પછી બધાના પરિવાર ના બધા સભ્યોને અ વહેચી છીએ જેથી કરીને અ ભાઈચારો વધે અને અમે તે સારી રીતે કરી શકીએ અને બીજું પતંગ સગ્યા બીજું ત
હા મિત્ર અમારે અહ્યાં ભી પણ પતંગ ચગાવવામાં આવે છે અને તેના માટે જ પતંગ ખૂબ ઘણી લાવી મૂકે છે મિત્રો પણ ગના રચી પતંગ લાવી મૂકે છે અને તે ચગાવવામાં મજા આવે છે ઘણા મિત્રો સાથે અમે પણ પતં પતંગ ચગાવીએ છીએ અને નાના લોકો હોવાથી પતંગ ચગાવવાનો આનંદ પણ મળે છે તમારે ત્યાં કેવા મિત્રો હાથે ચગાવે કે પછી કેવું કઈ કોમ્પિટશન રાખવામાં આવે અમારા અહીં તો પતંગ ચગાવામાં આવે છે જે તારો પતંગ કાપશે ઉડ ટુર્નામેન્ટ પણ રાખવામાં આવે છે. તમારે એવું કઈ રાખવામાં આવે છે?
હા મિત્ર અમારે તા આવી ઘણી બધી કોમ્પિટશન રાખવામાં આવે છે એક મોટા ગ્રાઉન્ડમાં જ્યાં અમે બધા ના અલગ-અલગ ગ્રુપ હોય છે અને તેમાં અમે ઘણી બધી કોમ્પિટ કરીએ છીએ અને મે અત્યારના જ ગઈ મકર સંક્રાંતિમાં મારો પેલો નંબર આવેલો હતો અને તેમાં મેં કેટલા જણાના કપંગ પતંગ કાપ્યા હતા અને મને પેલો નંબર આપ્યો હતો. અ બીજી એ બી વાત છે. કે મકરસક્રાંતિનું ઘણું બધું મહત્વ છે અ્ કે જેમાં સૂર્ય મકર મકર રાશિમાં પ્રવેશ કરે છે અને જેથી કરીને જે મકર
હા મિત્ર. તારી વાત સાચી છે.